શું કરો છો?
કાઈ નહી બેઠા છે.
નવરા થઈ ગયા?
હા નવરા થઈ ગયા‌ તમને
અમેં નવરા થઈ ગયા તમે એ દો હાલ તમને ફોન કરુ
એવું છે સરસ કોલ કરવા માટે
જમી લીધું તમે
હા જમિ લિધુ છે તમે?
અમે પણ જમીને જો નવરા થઈને હવે બેઠા છે.
એલેવું છે
વરસાદ છે કે નહીં તમારે
હા વરસાદ તો સારો છે ત્રણ દિવસથી આવે છે વરસાદ તો
અમારે વરસાદ છે એના લીધે કામ ઉપર અ અમારે તો રજા છે
એવો છે
તમારે રજા છે કે જાવાનું હોય
ના ના અમારે તો ચાલુજ હોય કામ માટે તો
હા તો અમારે તો રજા છે તો અમે એવું વિચારતા તા કે ક્યાંક ફરવા જાયે તમે મને સજેસ્ટ કરો ક્યાં ફરવા જવાય? અમે તો એવું વિચારીએ કે કેદારનાથ ફરવા જવાય અત્યારે જવાય કે ન જવાય?
જવાય જતા પહાડનું મસ્ત મસ્ત વાતાવરણ હોય વાંદળામ મોટ મોટી રસ્તામાં આવે બહ મસ્ત મસ્ત એન્જોય કરેલો એવું છે
હા.
પ્લેસ ભી સારું છે. હબે ત્યાં જ્યોતિર્લિંગ પણ છે, એટલા માટે બહુ મસ્ત નાના બાળકો માટે,
નાના બાળકો ન્યા ઉપર ચડી શકે,
હા ચાલે ચાલે એમાં કંઈ વાંધો ના આવે.
ન્યા નકરા પહાડ જ હોય કે બીજું કાઈ બરફમાં ચાલીને જવાનું હોય કે રસ્ તાજ હોય.
નાના તમારે જો જાવું હોય ને તમે કેટલા માણસો છો,
અમે તો ચાર પાંચ માણસો છે,
આમ કે તમે ચાર પાંચ માણસો હોયને તો પેલા તમારે અહીંયાથી જ. તમે લોકો જાવને, ત્યાંથી તમારે પેલાં હરિદ્વાર માટે જાવું પડે,
હ,
પછી ત્યાંથી તમારે જે આપણે મગરી ટ્રાવેલર્સ ચાલે ને,
હ,
કે ટ્રાવેલ્સન તમારે બુકિંગ કરવું પડે અને બુકિંગ, ફરી ન્યાથી તમારે જાવાનું છે, સોન પ્રાય
સોનપ્રયાગ,
હા સોનપ્રયાગ જાવ પછી તમે, સોનપ્રયાગથી પેલાતો તમે કેટલા માણસો છો, એના તમારે ડો પેમેન્ટ બચાવને રાખવા પડે આધારકાર્ડ યોગ.
એ એની કેમ જરૂર પડે એને શું કરવાનું હોય,
એમાં એ લોકો ન્યા અહીં રૂલ્સ છે, કે તમારે ત્યાં. રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય છે, એટલા માટે.
એટલે કેદારનાથ જાવા માટે આપડે રજીિસ્ટ્રેશન કરાવું,
હા કરાવવું પડેને રજીસ્ટ્રેશન કરાવે તોજ ચાલે.
તો ક્યાં આપડે રજીિસ્ટ્રેશન કરાવાનું હોય કેદારનાથ પહોંચીને. કે આપડે ટ્રાવેલ્સમાં જયારે ટી ટિકિટ બુક કરાવીએ ત્યારે,
માં એવું છે, કે તમારે જો રજિસ્ટ્રેશન તમે. ઓનલાઈન જો તમને ફાવતું હોયતો ઓનલાઈન પણ કરી શકો છો, અને ઉપરાંત પણ ત્યાં તમારે લાઈનમાં વધારે ઉભા ઉભૂ રેવુ.
હા
એના માટે તો તમે ઓનલાઈનથી કરી શકો એટલે હું. લા પણ થઈ જાય પણ બઉ તમે. ચાર કલાક તમારે લાઈનમાં ઉભું રહે ઉભ પડે.
તો આપડે કેદારનાથ જવું હોયતો રજીિસ્ટ્રેશન કરાવીને જવું પડે એમને,
હા રાજિસ્ટેશન ઉપર જ જાત જોઈએ.
હા, તો આપડે ત્યાં બરફમાં ચાલીને જવાનું હોય કે આપડે જેમ રસ્તા. તા હોય એમ જ હોય
ના ના બરફ તો ત્યાંના આવે ગ્લેશિયર આવે છે. એટલે શેર આપણી પહાડમાં તમને જે વ્હાઈટ વ્હાઈટ દેખાયને તે મોટા મોટા ગ્લેશિયર હોય તો ચાલવાનું તો તમારે રસ્તા પર જ હોય.
હા
હું.
તો નીચેથી ઉપર પહોંચતા આપડે મંદિર સુધી પહોંચતા કેટલા કિલોમીટર લાગે.
તમારે જો પેલા તો તમે સ્નાન પ્રયાગ બસ માં ઉતરોને.
હા
તો તમારે ત્યાંથી પાંચ કિલોમીટર તમને ગાડી મળી, જાય જે બોલેરો આવેને
હા
તે પચાસ રૂપિયા લે છે અથી પછી તમને. જ્યાં આપડે જે ગૌરી કુંડ કહેવાય ને.
હા.
હ સીતાપુરંગથી લઈને ગૌરી કુંડ તમને પાંચ કિલોમીટર. યજ તમને પચાસ રૂપ. ગાડી વાળા એ તમને. ત્યાંથી ઉતારી દેને પછી સોળ કિલોમીટર તમારે ફરજયાત ચાલવું પડે.
તો આમાં તો ઘણું મોબાઈલમાં ટીવીમાં ને તો એકવીસ કિલોમીટરને બાવીસ. કિલોમીટરને બતાવતું હોય તો તમે તો સોળ કિલોમીટર મૂકયો છ.
હા તો પાંચ કિલોમીટર તમારા કપાઈ ગયા ને ગાડીને.
ગાડી લઈને જવાનું તો પેલા. કેદારનાથ પેલા ગૌરી કુંડ આવે એમને.
હા ગૌરી કોડ આવે ત અડ ઓલું માતા પારવતી. કે ગરમ પાણી ન કુંડ એવું છે.
હા.
હા ત્યાં દર્શન કરતા હતાવા અને પછી ચાલતું ચાલતું. ું નીકળી જવાનું સાધ્યન સામગ્રી તમારે જે જરૂરિયાત પ્રમાણે.
તો આપડે મંદિર સુધી જવું હોય તો અં બીજા સાધનન જોઈ શકે મંદિર સુધી. કે હાલી નથી જવાનું હોય.
ના ના ઓલા જે ખચ્ચર હ છે ને ખચ્ર એમાં તમે જઈ શકો ને.
હ ખચરમાં શું હોય.
અચછા આપડે જે ઘોડા ટાઈપ આવે છે એ એની પીસ લઈને.
હ ઘોડા ને એવું બધું હોય તો એના ઉપર આપડે બેસીને જવાનું એમ.
હા ઘોડા ઉપર બેસીને જવા એ લોકો ન ચાર્જ હોય. પાંચ હજાર ચાર હજાર એકઠ માણ.
હ તો તો આપડે ત્યાં જવા માટે સાધનના હોય.
ના ત્યાં સાધનની કોઈ ઓલું નથી ને અઉટ.
એવું છે.
હમ.
તો આમાં તો બતાવતા હોય હેલિકોપ્ટર ને જતું હોય તો ઈ તો જાય ને.
હા હેલિકોપ્ટરાય પણ તે વીઆઈપી લોકો માટે હોય બે મહિના. પહેલાં તમારે બુકિંગ કરાવવું પડે.
હા.
હા.
તો આપડે અચાનક ને કદાચ જવાનો પ્લાન બને તો આપડે પછી ચાલીને કે ઘોડાઓ. ઉપર જ જવું પડે ને હેલિકોપ્ટરમાં તો ન ચાલેને.
હેલિકોપ્ટરમાં ચાલે પણ તમારે ટ્રાય કરવાની જે બુકિંગ થાય તો. થઈ જાય છે હ છે આઠ હજાર રૂપિયા લેય છે.
ઓ તો તો આપડે ચાલીને જ જવાય એમાં ન જવાય તો તો આપડે બહુ મોંઘું પડે.
હમ્મ
ઘોડા માગટ લ લઈ.
હ ઘોડા મા ચાર હજાર જેવું હશે.
હા
તો તો આપડે ત્યાં કેદારનાથ જઈએ તો ત્યાં આપડે સ્ટે કરવાનું રોકાવાનું. કઈ હોય કે ના હોય.
હા તમે જેમ ઉપર જાાવ ને ત્યાં તમને પેલા તો તમે નીચે. સાથેથી જાઓ તો તમારે બધું. લેવું પડે આપડ જે કપડા છે. એવું બધું તમારે લઈને જાવું નો જાય માનું કે ત્યાં બરફ વાળી જગ્યામાં જાય તો ઠંડુ વાતાવરણ હોય તો ગરમ જગ કેટલેેવું પડે
હા
હેન્ડ્સના ગ્લોવ્સ લેવા પડે
હા
પછી કેપ લેવી પડે ગરમ
હા કેપ એટલે શું ટોપી
હા ટોપી
અને શૂઝ એટલે કે બુટ લેવા પડે
હા બૂટ લેવા આપડે
હા તો ન્યાં તો પછી બરફ ઓગળ તો ના હોય બ પહાડમાં બરફ હોય તો એ ઓગળે નહી
ના ના એક એવું કઈ ના આવે ત
તો તો વરસાદ આવે કે ન આવે ઉપર
હા વરસાદ ચાલુ જ હોય એના માટે પણ તમારે રેનકોટ લેવો પડે ને અરે
તો તો તમે કયો કે ઠંડી લાગે વરસાદ આવે તો રેનકોટ તો બધું કેમ ચાલુ હોય
એના માટે અંદર જેકેટ પહેરવાનું એની ઉપર એમ
હમ્મ
પછી આપડે ઉપર જઈ તો ત્યાં પછી આપડે કઈ જમવાનુંને મળે કે ના મળે
હા જમવાનું તમને છે કે તમે સોળ કિલોમીટરની પદયાત્રા કરો ને જેમાં તમને ત ટી પોસ્ટ આવે જે નાસ્તાના પોસ્ટિંગ બધું રસ્તામાં જ આવી દ
હા
હ મેગી મળે તમને ચાલુ કર
હા
પાણી ની બોટલ મળે બધું મળી જાય
તો ત્યાં જાય તો આપડા જેટલો જ ભાવ હોય કે પછી ત્યાં
ના ના એમાં એવું છે કે એ લોકો ચાલીને ઉપર ચડાવે તો પછીનો રેટ પણ વધારો થઈ જાય ને
હા એટલે એનો ભાવ પણ વધી જાય
હા
તો પાણી ની બોટલ ને કેટલા ની મળે
પાણીની બોટલ આપણેે જે નીચે વીસ રૂપિયા ની આવે તે એ સો રૂપ એકસો વીસ રૂપિયા પછી નાહવા માટે તમારે પાણી જોતું હોય એક બાલ્ટ તો એના દોઢસો રૂપિયા
હા તો તો બહ મોંઘો થયું.
મોંઘું થાય એન્જોય કરવા માટે પછી પૈસા ના જોવાના હોય ને
હ એ બરોબર છે તમારી વાત
હા
તો ત્યાં રહેેવા માટે કઈ હોટલ હોય કે ના હોય.
હા હોટલ પણ હોય ત્યાં રૂમ પણ મળી જાય પણ રૂમ તમને અં બહુ મેગા
હા
પછી ત્યાં ટેન્ટ રૂમ ન તો પાંચ છ હજાર રૂપિયા જેવું મળરું થાય.
એક દિવસ રહેવું હોય તો એટલા બધા રૂપિયો જોઈએ.
પ્લેસુ અને ત્યાંની એટલી હોટલ છે ને એના માટે માણસોની અવર જવર વધારે હોય એટલે એ પ્રમાણે ભડું રાખે ને એ લોકો
હા.
એના કરતા તમારે તમે જો જાઓ ચાર જણા હોય તો ચાર જણા માટે એક સ્પેશિયલ કેમ્પ લઈ લેવાનો.
હા.
એટલે કે તમે
હા.
હ તંબુ તમે લઈ લો ચાર જણા વચ્ચે પંદરસો રૂપિયામાં એમા થઈ જાય છે. તેમાં ચાર્જિંગ પોઈન્ટ બધું અંદર જ આવે છે.
તંબું હોય તો એમાં પાણી ના ભરાઈ જાય.
ના ના તે પ્લાસ્ટિકના આવે ને
એવુ હોય છે.
હા હા.
તંબુની અંદર શું શું હોય?
તંબુમાં તમારે જેમ ઊંઘવા માટે આપડી ભાષામાં કહીએ ને ગોદડા ચાદર જેમ બ્લેન્કેટ કે ને
હા.
તે હોય નીચે ગાદી હોય છે.
હા.
અંદર પછી ઓલું આપણે શું કેવાય ગરમ હીટર આવે ને ગરમ હીટર પણ ચાલુ હોય એટલે તમને ઠંડી ના લાગવા દે
હા તો તો આપડે હોટલ કરતા ટેન્ટમાં જ રોકવાયને
તો ઉપર જતા આપણેે એમાં બરફ હોય તો આપડે શ્વાસ લેવામાં તકલીફ થાય તો ઉપર લઈ જવા માટે કાંઈ હોય કે ના હોય?
ના નીચેથી તમારે જો તમે નાનો ઓક્સિજનની બોટલ પણ લઈ જઈ શકો છો. પછી કપૂરની આપણે ગોળી આવે તો એ પણ લઈ જઈ શકો છો.
ઓકે. સારું ચાલો તો અમે જઈશું તો તમને પાછો ફોન કરીશ.
હા ભૂલતા નહિ જાવ તો પ્રસાદ લેતા આવજો મારી માટે.
હા ઓકે ઓકે.
હા.
સાારું ચાલો.
હા ઠીક છે.